હલો હલો
હા જે શ્રી ક્રશ ના બસ બરા બરા બરાબર છે તમને કેમ છે?
બસ સારું છે, ત તમને અ પેલું કોરોના ન થયું તું તો કેવું હતું હવે સારું છે?
હા બહુ સારું છે, હવે તો બાપરે કે કેવી મુસીબત માંથી બારે નીકળ્યા છીએ?
એજ મને ખબર પડી કે તમારું ટેસ્ટ પોઝિટિવ આયુ તું, તો મેં કીધું કે લાવ પૂછી લઉ એવું કેવું છે?
ના ના બરાબર છે હવે તો, બધાયને કોરોના પોઝિટિવ થઈ ગ્યો તો.
હા એજ, તો પછી કોરન્ટાઈન થયા તા તમે બધા પાંચઉ?
હા કોરોટાઈન, એટલે હોસ્પિટલમાં એડમિટ કર્યા તા.
અચ્છા એડમિટેડ જ કર્યા તા. કઈ હોસ્પિટલમાં અઇયા જ ને?
હહ હહ ના અમદાવાદ
અમદાવાદ અચ્છા. તો કેટલા દિવસમાં રજાની પછી
હ છ સાત દિવસ રાખ્યા તા હોસ્પિટલમાં
બરાબર છે. બધા સાથે જ હતા એક જ રૂમમાં કે પછી અલગ અલગ રાખ્યા હતા?
ના ના સાથે જનરલ વોર્ડ હોય ને એવી રીતે હતો.
અચ્છા
તો અમે બધા ના ના અમે લોકો પાંચ જ એમ
એવી રીતે
બાપરે છ દિવસ તો ખબર પડી ગઈ હશે તો તો
હા હા બરાબર. ઓકે તમારા ત્યાં કેવું છે બધું બરાબર?
અહિયાં તો બધું બરાબર છે હજુ તો કઈ એવું થયું નહી પણ બધા ઘરમાંથી બહાર નઈ નીકળતા એવું
બરાબર છે અમે અત્યારે ઘરથી બહાર નીકળાય એવું છે જ નહી સિચ્યુએશન મન તો હવે ઘરથી બારે નીકળવા નીકળતા જ બીક લાગે છે.
હમ. ઘરે બસ ખાલી અ એક જણ બહાર જઈ અને બધું લઈ આવે સેનેટાઈઝર ને શાકભાજી એવું બધું પછી એ ભી બરાબર હાથ પગ ધોઈ અને પછી બેસે બસ
હા એ તો છેજ એ તો છે એજ તો હવે તો મને બહુ બીક લાગે અમારે ઘર થી કોઈ બાર જ નથી નીકળતું ખાલી આ તો પપ્પા જાય છે પપ્પા જાય કે એમ હા હા હા એ તો છે અમારે ત્યાં ખાલી પપ્પા જાય બારે કે આ તો કઈ શાકભાજી કે કઈ રાસન પાણી લાવું હોય તો બાકી તો અમે તો કોઈ નીકળતા જ નથી ઘરથી બારે
એજ સારું છે કોઈ નીકળવાનુંય નહિ બહાર બાપરે ક્યારે શું થઇ જાય કોને ખબર
એજ તો
હમ્મ. બોલો બીજું આઈ ગયા અહયા ઘરે
હું ઘરે જ છું
બરાબર
હ તમાર ના ના ના દવા ને બધું બંધ થઈ ગયું છે.
બંધ થઈ ગયા
હા એ તો હા ટેસ્ટ કર્યો હતો હજુ એક વાર ટેસ્ટ કરાઈશું બટ હવે તો એવું કોઈને લાગતું નથી કે ઇન્ટંસ હોય પણ તો બી એક વાર ચેક કરી લેવું આપડે સેફ્ટી માટે સારું
હા એજ
તો અમે એક વાર હા એટલે જ તો એક વાર થઈ ગયુ છે તો હવે બીક લાગે છે.
હમ એટલે કરાઈ દેવાનું એકવાર ટેસ્ટ
તો છે જ ન બરાબર આ તો અમારે અમને એવું કે અમારા બાજુમાં જે અમારા મોટા પપ્પાનું ઘર છે તો એમને થયો હતો તો જમવા આપવું ને એવું બધું કરવું પડે ને તો એમના ત્યાં આપવા જવું પડતું ને ખબર નહ કે એમનું પછી અમને લાગી ગયો
એટલે આજુબજુમાં હોય ને ત્યાં કોન્ટેક માં આવીએ એટલે આનું નક્કી નહ વાયરલ છે એટલે થઈ જાય એવું
તો અમને તો એવી બીક લાગી હતી ને
હમ્મ-હમ્મ.
પણ સારું થઈ ગયું એવી સારું છે ત્યાં તો હોસ્પિટલમાં બધાને જોઈ ને એવી બીક લાગે ને
લાગેવું પડતી
અમે જે દિવસ ગયા અમ એડમિટ કર્યા બધા દિવસ એક રૂમમાં એક અંકલ હતા એમના એમને બીજે દિવસે છુ્ટટી આપવાના હ અને તેજ રાતે અડધી રાતે ઓફ થઈ ગયા મને તો એ જે બીક લાગી ત બાપરે
એટલે વધારે થયા હોું જોઈએ એટલે
એજ તો તો ડોક્ટર તો અમને સમજાતા હતા કે તમે એવું કઈ મગજમાં ના લેતા કે એમ
હમ બરાબર છે આવું જોઈએ એટલે વધારે થાય આવું
હા એજ તો અનેત્યારે સિચ્યુએશન જવી હતી કોરોના પેશન્ટના સિવાય તો કોઈ હતું જ નહી હોસ્પિટલમાં એટલે આજુબાજુમાં એજ દેખાય હા એજ તો
આ તો હજુ બહાર નીકળવાનું હોય ફરવાનું માઈન્ડ ફેશ થાય. બાકી આ હોસ્પિટલમાં એ લોકોની સાથે ન સાથે રઈન વધાર બીમાર પડયત.
હા, એજ તો. તો સારું છે. તો ઘરે આઈ ગયા. પણ અમ એક રીતે જોઈ એને અત્યારે ક્વોરન્ટાઈન થઈ ગયું છે એકદમ બધું. પણ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા મલે છ.
હા, એ તો છે. બરાબર છે.
તે બધા જમવા ભેગા થાય. બાકી તો, આખો દિવસ કોઈ થાય જ નઈ ભેગું.
હન, અવે તો બધા એક જ ઘરમાં આખો દિવસ સાથે એટલે બધા સાથે જ રેવાનું.
આમ, એક રીતે મજા બી આવે. પટ એમ થાય કે જે લોકો આપડે ચલો આપડે ચાલતું રે કે, જે રોજી રોટી કમાતા હોય એ લોકોને કેટલી પ્રોબ્લેમ થતી હશે.
હા, એ લોકોને તકલીફ પડે અત્યારે. કેમ કે, બાર જ નીકળે નઈ. કોઈ નીકળે નઈ, પબ્લિક ના નીકળે તો શું કરે એ પછી.
એજ તો, એજ તો મેન જોવાનું છે, કે એ લોકોને કેટલી હેરાની થતી હશે.
એ તો છે, હવે શું જ કરી શકી કે છે પણ. આવી સીચૂએશનમાં. હમ. હવે આ વેક્સીન એવું આવ્યું છે બહાર જોઈએ હવે એનાથી શું ફરક પડે છે.
હમ, ઈ તો છે જોઈએ હવે.
હમ્મ, હવે તમારે જવાનું હોસ્પિટલ ફરી બતાવા કે એવું કઈ કે પછી બસ હવે નઈ જવાનું કઈ?
ના, ના હવે નઈ જવાનું મારે બતાવવા.
બરાબર છે. સા સરસ ચલો તમને છ સાત દિવસમાં થઈ ગયું સારું એટલે બઉ સારું છે. બાકી બીજા બધાને તો બઉ રાખવા પડે મહિનો-મહિનો એવું.
ના, ના એ તો છે. ઈન તોસ બઉ જ સારું થઇ ગયું બઉ જ.
હમ. બીજું બધા તમારા ઘરે બધા ને થઈ ગયુ બરાબર?
હન, થોડું મમ્મી ને થોડું પ્રોબ્લેમ છે, બટ એ બી થઈ જશે.
હા, એ તો થોડો-થોડો ટાઈમ માં થઈ જશે. ઘરે આઈ ગયા એટલે વાંધો નઈ. હોસ્પિટલમાં આમ થોડું
ઘરે આઈ ગયા ને એટલે જ બઉ શાંતિ લાગે છે.
બાકી ત્યાંનું એન્વાયરમેન્ટ જ એવું હોય એટલે એમાં વધ
હન, ત્યાંના જોઈને જ બીક લાગ તી તી યાર, એક તો પાછું એ અંકલની ડેથ થઈ ગઈ તે બધાને મગજમાં બીક બઈ ગઈ તી.
હઅ, એવું જોવે ને એટલે વધારે થાય.
એટલે જ તો.
એમાય આપડા જેવા હોય તો વાંધો ના આવે. જો એજેડ લોકો હોય મમ્મી-પપ્પ તા લોકોને આમ વધાર થઈ
મમ્મી એ મગજમાં લઈ લીધું છે ને એટલે અમને થોડી બીક લાગે.
હમ.
બસ જોકે સારા થઈ જશે એતો. હવે ઘરે આવી ગયા ને આપડે ઘરનો માહોલ અલગ હોયને, ત્યાંનો અલગ હોય ને.
હા, એટલે એ જ એ વધારે સારું કે ઘરે આઈ ગયા એ.
એજ તો, બરાબર.
હમ, બીજું કઈ ખાવામાં કઈ કીધું કે આ ની ખાવાનું એવું કઈ?
ખાવા-પીવાનું થોડું અ કેરી રાખવાનું કીધું છે કેમ કે જેવું તેવું તેલ બઉ ઘી વાળું કે એવું નઈ ખાવાનું એમ કીધું છે.
હન, કેમ કે પાછું પછી કફ ને એવું થાય તો વધાર
હન, એટલા માટે જ કેવું કઈ ઘી વાળી વસ્તુ કે ઓછી ખાવાની એવી રીતે એમ કીધું
અત્યારે તો ઘરનું જ ખાવાનું નોર્મલ એ બી હને
હા એજ તો દાળ, ભાત, સાક, રોટલી
બરાબર છે.
એજ ખાઈએ છે.
અહીયાં જ્યાં સુધી અમારે ત્યાં જ્યાં સુધી કોઈનો કેસ નતો ત્યાં સુધી અમારે સારું હતું અત્યારે અમારે બી બે જણ ના ઘરે ક્વોરન્ટાઈન થઈ ગયેલા છે. હા એટલે અમારે ભી ઘરની બહાર નઈ નીકળાતું
હમ હમ.
કે અહીંયા અમારા સોસાયટીમાં જ સીલ મારી દીધું છે, કે હવે અહિયાં અંદર બહાર નઈ નીકળવાનું કેમ કે એક ના થયું છે, બીજા વધારે થાય એમ
ના ના એ તો સાચી જ વાત છે, ને એકને થાય તો બીજાને લાગતા વાર ના લાગે
હમ એટલે સારું કર્યું છે, પાછું
હમ તો છે, જ ને એમે આપડી સેફ્ટી રાખી આપણા પર જ છે,
હમ એજ એજ
અચ્છા બાકી કેવું ત્યાં ઘરમાં બધા મજામાં છે?
હા બધા મજામાં અત્યારે ઘરમાં બધારે છે, એટલે બસ
આખો દિવસ ખાઓ પીઓ ને સુુવો એજ કામ છે, અત્યારે
તો શું જ કરવાનું કોઈને બહાર નીકળવાનું નહી એટલે આજ કરાય ને
એજ તો મારું તો વર્ક ફ્રોમ હોમ થઈ ગયું છે, અત્યારે તો
સારું કેવાય વર્ક ફ્રોમ હોમ કેમ કે અમારે અહં જોડે જે ર છે, ને એ છોકરીને તો અત્યારે કંપનીમાંથી બી નીકાળી દીધા કે અત્યારે બોલી ઓફ ચાલે છે, એમ
ઓહો તો બેજર એમાં અમે શું કરીએ કોરોના આવ્યો તો તમે નીકાળ દો આવી રીતે
એજ કેમ કે હવે કઈ નીકળાય નહી તો કરે બી શું
હા એ બી છે. અચ્છા ઓકે. પછી કાઢી દીધા હતા હજ બરાબર મારે બી અત્યારે એટલું વર્ક લોડ થઈ ગયું છે, ને કેમ કે કોરોના ના લીધે છુટી રાખી હતી કઈ કામ નહોતું થયું હવે આ દસ બાર દિવસ થયા કામ ચાલુ કર્યું છે, એટલું લોડ આઈ ગયું છે ને બાપરે
એક સાથે જ આવીયો ગયો હશે બાપરે સાચવજો નહી તો વધારે પાછું ફરિયાનું આ ના થાય
ના હવે ના થવું જોઈએ બીક લાગે હવે તો
જ જ
તો છેજ હવે તો એ બધી વાતને મારે ભૂલી જ જવું છે.
હા એજ ભૂલી જવાનું જ આગળ પડે ને તો આ વિચારી વિચારીને વધારે બીમાર થવાય.
એજ તો સારું. હ તો ચાલે તો ભૂલી જવાશે હવે બધા બસ કોરોના જાય એટલે બધું ભૂલી જ જવાશે
હમ બધા સારું છે, એટલે બસ બહુ છે.
હમ તો છે, જ ચાલ તો પછી પછી વાત કરું બરાબર.
સારું સારું ચલો હા હા જય શ્રી કૃષ્ણ.